હાય
હલો એકદમ મજામાં તમે કેમ છો. ઘરના બધા સારા છે ને?
હા એમ તો ઘરે બધા સારા છે પણ હમણાં જે હમણાં જે સામાન્ય બીમારી બધી થઈ રહી છે કારણ કે વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. તેના કારણે અમારાં ઘરના જે સદસ્યો છે. તેમને બધું સામાન્ય બીમારી જેમ કે શરદી છે ઉધરસ તાવ છે. થઈ રહ્યું છે. અરે તમને ફોન કર્યો આવી બધી બીમારી થઈ રહી છે. તેનું મુખ્ય કારણ તો એમ લાગે છે કે પ્રદુણ છે અને વાતાવરણમાં ઘણા બધા જે રેવાયુ છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાર્બન મોનોક્સાઇડ વાયુ એના લીધે અમારા જે પરિવારને પણ તકલીફમાં તાવ થયો છે અ ને અમારા બધા લોકોને મોસ્ટલી શરદી પણ થઈ. રહી કારણ કે વાતાવરણ એટલું બધું બદલાઈ રહ્યું છે. કારણ કે અમુક જતા અમુક સમયે ખૂબ ગરમી થઈ રહી છે અમુક સમય ખૂબ ઠડી વધુ થઈ ગઈ છે તે એના કારણે શહેરમાં એટલું બધું નથી કે સપોટ કરે અને આ બધી બીમારી થઈ રહી છે એટલે મારે કેવું છે કે આપણે એવું નહી થવા માટે આપણે યોગ્ય રીતે પરિવારને સપોર્ટ કરવો જોઈએ અને યોગ્ય રીતે આપણે. ગંદકીની ફેલાવ જોઈ ને યોગ્ય રીતે સવું જોઈએ કારણ કે આપણા બાજુ ઘણા બધા એવા લોકો છે ગંદકીથી ફેલાવે છે ગમે તે પ્રકારના વ્યસન કરે છે. એના લીધે આપણને આવી બધી બીમારી જોવા મળી રહી છે કારણ કે ગંદકી ચારે કોર થી તમને ખબર જ હશે. કે આજુબાજુ આપડે ગંદકી કરશું તો પછી ત્યાં બધા રોગચાળો ફેલાશે અને આવા મચ્છરો પાકશે જીવજંતુ પાકશે તેના લીધે બધી જે મચ્છરો હશે પછી આપણને કડશે પછી આપણને એ બધી બીમારી થશે મેલેરિયા પછી ઘણા બધા પ્રકારની ન્યુમોનિયા. થવાની શક્યતા વધી જાય છે. એટલે મારે તો એજ કેવું છે કે હવે આ અમારા જે ઘરે લોકોને આવ બધી સામાન્ય બીમારી થઈ છે જેમ કે શરદી છે ઉધરસ છે, તાવ અમને તો એટલે કે અમે તો જે ઘરેલુ ઉપચાર છે, મોસ્ટલી અમારા ઘરે બધા લોકો એવા જ આયુર્વેદિક છે અને ઘણા બધા લોકોને ખબર છે, કઈ પ્રકારની દવા અમે કયા ગુલુમાં સપોર્ટ કરશે, કઈ રીતે સારી કરશે, એટલે અમારા ઘરે જો આવી બીમારી થાય તો પછી અમારા ઘરે છે, કરીએ છીએ બાકી એનાથી પણ અમને જે એટલે કે જે અ રિઝલ્ટ નહી દેખાય તો પછી, અમે ડોક્ટરની સલાહ લઈએ, કારણ કે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એટલે અમે તો મોસ્ટલી આયુર્વેદિક દવા યુઝ કરીએ, પરંતુ અમે મહિને મહિને ડોક્ટરની ટ્રીટમેન્ટ કરી છે, ડોક્ટર પણ અમને સારી રીતે સલાહ આપે છે. કારણ કે તમને પણ ખબર હશે કે આપણે આવી બધી જે ઘરેલું છે. ઘરથી આવું નહીં આવે તો પછી ડોક્ટર ડોક્ટર પાસે જવું જ જોઈએ, કારણ કે ડોક્ટરની જે સલાહ હોય છે, તે આપણે લેવી જોઈએ અને તમને ખબર જ હશે કે ગામડાઓમાં ઘણા બધા લોકો હોય છે, તે મોસ્ટલી આવી બધી બીમારી થાય છે તો ઘરે ઘરેલું ઉપચાર કરે છે. ઉપચાર કરે છે અને અમુક લોકો તો ઘરેલુ ઉપચાર કરવાથી ન આવે તો પણ ઘરે બેસી રહી છે અને ઘરેલુ ઉપચાર જ કયરે જાય છે. અને પછી તે ભાઈને ઘણા બધા મોટા એટલે કે જે તાવ હોય છે તે ખૂબ વધી જાય છે અને પછી એવું પણ થઈ જાય છે, મૃત્યુ પણ થઈ જાય છે, એમ એટલે મારે તો એ જ કેવું છે કે આવી બધી બીમારી થાય છે તો આપણે ઘરેલુ ઉપચાર કરવાથી ની આવે તો પછી છી આપણે ડોક્ટરની સહાય લેવુ ખૂબ જરૂરી છે, કારણ કે આ એ બીમારી થવાની જ છે, કારણ કે વાતાવરણના લીધે પણ આ દેશમાં ઘણા બધા પ્રકારના ફેરફાર થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો બીમાર પણ થઈ રહ્યા છે અને તમને ખબર હશે કે વચ્ચે એવા વર્ષોમાં કે આપડા જે કોરોના વાયરસ જેવા ઝેરી વાયરસ આપડા દેશમાં પણ આવી ગયેલો હતો એના લીધ ધે આપણા દેશના કેટલાક નાગરિકોની મૃત્યુ પણ થયેલા હતા એટલે કે ત્યારે આપણે જે જે સમય હતો ત્યારનો, ત્યારે તો તમને ખબર જ હશે કે કેટલો દર જનકના બધા લોકો ખુબ ડરી ગયા હતા અને શહેરના લોકો પણ ખુબ ડરતા હતા ને આપણે ગામડા લોકો તો એટલા બધા દરી ગયા હતા કે, ઘરમાંથી બહાર પણ નથી નીકળતા અને એવું આપણે તયારે પણ આવા લોકડાઉન ચાલુ હતું અને અમુક જગા અમુક ટકા જે મેડિક્લેમ જે જે બધી દવા બધી મલતી હતી. તે બધી દુકાન ચાલુ હતી પરંતુ અમુક દ દુકાનો બધું બન જ હતું અને ત્યારનો સમય ખૂબ ગંભીરજનક અને ખૂબ મુ પેલો પણ થઈ રહ્યો હતો, અમારા ગામડાના લોક અમે અમારા ગામમાં પણ એક સારો એવો વ્યક્તિ તે મોસ્ટલી એમ તો એટલે કે એને એવુ કોઈપણ પ્રકારના રોગ થતા ની હતા અને તે નાનપણથી એટલે કે નાનપણ ડોક્ટર પાસે જતો હતો, પરંતુ એણે એક પણ ઇન્જેક્શન આજ સુધી નથી લીધું હતું ને તે ખુબ એમ સક્ષમ ખુબ સારી રીતે રેહતો હતો, પરંતુ એને જ કોરોના વાયરસ થઈ ગયો હતો. અને એને એવું હતું કે જે ડોક્ટર એટલે કે ડોક્ટરે જેમ સલાહ આપી અને એને એવું હતું કે મેં ઘેરે રેવા તો મે સારો રેવા પરંતુ હુ જયારે ને જયારે એમ ડોક્ટર કે હોસ્પિટ હોસ્પિટ થવા તો પછી મને ને મૃત્યુ થવાની સક્યા વધી જશે, એણે એવું કીધેલું પણ પણ એ લોકને ડોક્ટરનુ માનેલા ની હતા, કારણ કે એ ડોક્ટર કે પછી તે દિવસે હોસ્પિટલ છે, તે ત્યાં જવા માંગતો ની હતો અને એને નાનપણથી જરૂરની હતો, એમ અને પછી આવું બધું કોરોના વાયરસ એમનો થયો ત્યારે ગયો. ત્યારે એમનું મૃત્યુ થઈ ગયું ને ખુબ સારો વ્યક્તિ હતો અને આવા સારા સારા વ્યક્તિ તિ પણ આવા કોરોના વાયરસ જેવી મહા મહામારીમાં બધા મૃત્યુ પામ્યા હતા, એટલે મારે તો એજ કેવું છે કે હવે આ બધા પ્રકારના વ વાયરસ ની આવે એ માટે આપણે યોગ્ય રીતે સારું કરવુ રહેવું જોઈએ અને જે બીમારી થાય સામાન્ય બીમારીમાં કે પછી ઘણા બધા લોકોને તો બે બે હજારની તો સુગર છે, બ્લડ પ્રેશર છે, એ બધી ગંભીર બીમારી થઈ જાય છે. એટલે યોગ્ય પ્રિપેર રહેવુ જોયન પ્રોટોકોલ યુઝ કરવો જોઈએ, બાકી તમારા ગામડામાં કેવું છે, તમારા ગામડામાં બધા લોકો સામાન્ય બીમારી એવું બધું થાય તો પછી ઘરેલુ ઉપચારો કરે છે કે પછી ડોક્ટરની સલા સલાહ પણ લેવ છો.
હા, એમ જોવા જઈએ તો અમારે ત્યાં ગામડામાં શું હોય છે કે એમ તો અમે ઘરેલું ઉપચારમાં વધુ માન્ય છે પરંતુ કેટલાક બનાવ એવા પણ બન્યા છે કે અમને અમારે સરકારે એટલે કે જે અમારે ત્યાં સરકારી દવાખાનું છે કે પછી જે મોટા હોસ્પિટલો છે તે તરફ જવું પડ્યું છે. હમણાં હાલના જ ઉદાહરણ લઈએ તો હમણાં જે કોરોના વાયરસ આવ્યો હતો તેનો અમે ઘણું ઉપચાર કરવાના અમારા અમે અને અમારા જે કુટુંબી છે તેમણે ખુબ જ પ્રયાસ કર્યા હતા પરંતુ અમે એનો ઈલાજ શોધી શક્યા નય હતા. અને એટલો ભયંકર રોગ હતો કે એના કેટલા વર્ષો અને કેટલાક વર્ષોમાં આજે એવું બન્યું હતું કે આપડે દેશ પણ આ લોકડાઉન એવું લગાવ પડ્યું હતું. અને અમે પણ ઘરેથી નીકળવા મા ટે બંધાઈ ગયેલા હતા કારણ કે અમારેથી ઘરની બાર નીકાળતું જ ની હતું કારણ કે ઘરની બહાર નીકળ વા કરશુ તો પછી ગણે તે ગમે તે રોગ પણ થઈ શકે તેવું હતું એટલે અમે ઘરને ઘરે હતા અને અમે જાત જાતની ઔષધિઓ ને દવાઓ પણ ઉપચાર કરતા હતા પરંતુ અમને એના પર કોઈ અસર થતી નય હતી અને અમારો જ કામ મને એવું લાગતું હતું કે અમારે જે અમે શું કરતા કે સવારે વહેલા ઉઠીને અ અ ઘરમા ચાલતા હતા કેમ કે ઘરની આજુબાજુનો વિસ્તાર છે અમે વાડી સુધી ચાલવા જતા હતા એકબીજા સાથે વાતો પણ નય કરતા હતા અને ને અમે અ બધી વખત હાથ પર જો હેન્ડ વોશ પણ લગાતા હતા પછી જે સેનીટા ઈઝર આવે છે તેનો પણ ઉપયોગ કરતા હતા અને મોડા પર પણ માસ્ક લગાવીને જ ફરતા હતા પછી પણ જોઈએ પણ માસ તો હતું જ અમારી પાસે કારણ કે માસ વગર જો આપણે ફરશું તો કોરોના વાયરસ થશે તો ઘણી બધી મુશ કેલીનો સામનો કરવો પડે છે પસી અમે કસરત પણ કરતા હતા અમારે ત્યાં જે બાળકો છે તેમને પણ અમે કસરત કરવા માટે પ્રેરી રહ્યા હતા એ લોકો પણ કસરત કરતા હતા અને અહિયાં તો બધાને જે સ્ટ્રેન્થ છે જે ફિટનેસ છે તે ખુબ જ સારી છે એટલે એમને એમ અમને રોગ થાય એવું તો નય હતું. પરંતુ અમારા ગામ સુધી પણ એક કેસ આવી ગયો હતો કારણ કે એ બાળક શું હતો કે ઘરમાંને ઘરમાં બેસી રેતો અને કસરત નેવું પણ નય કરતો હતો અને કેટલીક વારએ બહાર રમવા માટે પણ નીકળી જતો હતો. તો જે વિસ્તાર હતો ત્યાં જે અમુક કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવ્યા હતા. તો ટેવો સાથે રમતો હતો એટલે એને પણ થઈ ગયો હતો તો એને અમે ઘરેલુ ઉપચાર કરીને જ ગમે તેમ કરને સારો કર્યો હતો અને જો કોઈ મોટી દિકકત હતે તો અમે હોસ્પિટલ તરફ વળતે અને એમ જોવા જઈએ તો ઘણા બધા એમ તો રોગ આવ્યા કરે છે પરંતુ અમારો ઘરેલુ ઉપચાર બોવ ફાયદાકારક થાય છે કેટલીક વાર ઘરેલુ ઉપચાર ના જે અ આડઅસર પણ થઈ શકે છે પરંતુ અમે એના ઘણા બધા અ નિયમો કે રુલ્સ બનાવે છે કે તે રીતના જ અમે દવા બનાવીએ છીએ અને ઘરેલુ જે આપડે હોસ્પિટલની જે દવાઓ હોય છે તે દવાઓ કરતા ઘરેલુ ઉપચાર સારી હોય છે કારણ કે એ વનસ્પતિઓથી બનાવામાં આવે છે અને એમાં કશું પણ એમ છેડછાડ કરવામાં આવતો નથી અને અંયા એ દવા પીવાથી આપણને જે બીમારી થઈ હોય છે કે જેમ કે તાવ ભર્યો હોય શરદી હોય તે તો સારી થાય છે ઉપરથી આપણને શરીરને શક્તિ પણ ખુબ જ વધી જાય છે જ્યારે શું છે કે આપણે જે જે દવાખાના માની દવા લઈએ છીએ તો આપડે દવામાં પણ આપડે ઘણો ટાઈમ લઈએ ત્યાં સુધીમાં સારું થતું નથી કેટલીક વાર તો બાટલાને એવું પણ ચડાવવું પડે છે પરંતુ અહિયા એવું થતું નથી અહિયા આપણને અ જે દવાઓ પીએ છે તેનાથી તાત્કાલિક આપણને પરિણામ પણ મળી જાય છે અને સારા પણ થઈ શકીએ છે અને એક બે દિવસમાં આપણે પ્રોબ્લેમ રહે છે પરંતુ એક વાર સારા થઈ ગયા પછી ઘણા લાંબા સમ ય સુધી આપડે બીમાર પણ પડતા નથી અને મને યાદ તો તો મેં આજે કોરોના ગયો છે તે ગયાને બે ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ મને હમણાં સુધી પણ કોઈ બીમારી થઈ નથી. શુ તમાર બાજુ તમે કોઈ બીમારી થવ છો તો તમે જે જણાવ્યું તો તમે એનો ઈલાજ કરો છો પરંતુ કોઈ ભયંકર રોગ આયવો જેમ કે કોરોના તો તમે એના ઈલાજ માટે અ ઘરની અંદર જ રહેલા કે પછી એના માટે તમે કોઈ પ્રયત્ન કરેલો
ના ના ભાઈ એ આમ એ જ્યારે સમય હતો કોરોના વાયરસનો ત્યારે તો મોસ્ટલી ઘરે જ કારણ કે એટલે કે કોરોના વાયરસમાં એટલે કે જે થયો હોય તેને આપને જે ચેક કરાવયે ત્યારે આપણને બધુ પ્રોટેબલ બધા આપણને કેય છે ને યોગ્ય પ્રકારની દવા પીવું પડે છે કારણ કે એ કેટલો ઝેરી રોગ છે અને ચેપી રોગ છે કારણ કે એ આપણા જો કોઈ થયુ હોય તો પછી આપણે એનાથી દૂર જ રહેવું જોઈ ને એનું પેરવેશ પણની પહેરવો જોઈએ અને કોઈ પણ પ્રકારના અડકવુ પણની જોયએ એવો બધો પ્રકારની પ્રોટોકોલ હતો. અને તેનો સમય તો આપણેે યાદની કરીએ કે આપણા માટે સારું જ છે કારણ કે એ સમયમાં તો કેટલાક આપડા દેશના નાગરિક મૃત્યુ પામ્યા હતા અને આપણો દેશ કેટલો પેલો થઈ ગયો હતો અને બધા કેટલા લોક ડરી રહ્યા હતા એટલે હવે એવું બધું ની અવે આમાં તો આપણે યોગ્ય રીતે ગમે તેવુ પેલુ કચરોની ફેંકવા જોઈએ. તેને ગમે તા ગંદકીની કરવી જોઈએ એટલે તો આપણો દેશ સમૃદ્ધ બનશે અને સારો બનશે એટલે કે અવે જે જે તમે જે કીધું કે તમને સામાન્ય બીમારી થાય કે અન્ય પ્રકારના જે પણ થાય તો તમે ઘરેલુ ઉપચાર કરો છો અને એ સારો કહેવાય કારણ કે તમને ખબર જ હતી કે ઘરેલુ ઉપચાર કરવાથી આપણને આયુર્વેદિક બધી જે દવા હોય છે. તેનો આપણે યુઝ કરીએ છે આપણને જે શરીર નહીં તો બધુ અસર પણની કરે અને આપ આપને સારી રીતે એમ પેલુ નેચરલ હોય છે એમ પરંતુ તમને ખબર હતી આપણે ડોક્ટરની એટલે કે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ પણને ઘણી બધી પ્રકારની જે દવા આવે છે વધારે એમજીની તે આપણને એમ ત ગરમ પણ પડે છે અને આપણને આવા ખીલ કે એવું બધું થય છે પરંતુ તા આપણને સારી થઈ જાય છે. એટલે કે દઅ દવાની આડઅસર પણ થાય છે જયારેે કે આપણેે કોઈપણ દવા લેવા ગઈએ તો આપણે જાત કરી જોયું કે દવાની એક્સપાયર ડેટ તો નથી પતી ગઈ એ આપણે જોવુ ખૂબ જરૂરી છે અને જે આપણે એટલે જે લોકો આપે છે તે લોકો પણ જોવુ જોઈએ અને આપડે જયારે આપડે લઈએ ત્યારે આપડે જોવુ જ જોઈએ કારણ કે આપણેે જો આવુ કરશું જોવા અગર આપણે દવા લઈ લઉશું તો પછી આપણને આવું બધું થવાનું જ શક્યતા. એટલે મારે તો એ જ કહેવું છે કે કોઈ પણ આવી બડી બીમારી થાય તો પછી આપડે ઘરેલુ ઉપચારો કરવું જોઈએ એટલે આપણને આવડતું હોય તો પછી આપણે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કારણ કે તમને ખબર હશે કે આપને આવી બધી બીમારી થાય તો પછી આપણા ઘરના લોકો આપણને બધી સલાહ આપે છેને આપણે ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. સારું ભાઈ મળીએ પાછા આપડે. મારી આવાની જ છે, પરંતુ હવે જે આવી જે નવી નવી બીમારી જેમ કે આવવાની તે માટે ડૉક્ માટે આપડે પ્રયત્ન કરશુ અને જે પ્રદૂષણ થતું છે તેને રોકવા માટે પ્રયાસ કરશું.
હા સારો ચાલો મળશો ત્યારે આપણેે જે પ્રદુષણ વિશે તમે વાત કરી એને પણ આપણેે ખુબ જ પ્રયાસ કરશું અને ગ્રામજનોને સમજાવશું કે પ્રદુષણ નહી કરવું. જોઈએ ચાલ મળશું ત્યારે વાત કરીશું.
હા બોલો.